કેમ છો કેમ છો, હા અવાજ આપતું છે. અમારું તમને મને મારું અવાજ આપતું જ છે?
હા તમારો અવાજ આવે છે મને.
મારું તમારું બી મને આવતું છે કેમ છો?
હું મજામાં છું.
ઓકે ઓકે કેવું છે વરસાદ?
હા, વરસાદ તો હવે છે. કાર નો ધમામ ફર્યો હવે થોડુંક નોર્મલ
છે મજા આપતું છે વરસાદ છે તો આપડે છે કેમ કે વરસાદ વગર તો તમે જો કેટલું. તાપ હતો કેટલો ગરમી હતો હમણાં થોડું કેમ ઠંડુ થયું છે મોસમ.
હમ એ તો છે, હા તો આજ આજ આજે જ. તો અમે તમ ચોમાસાની આ સિઝનમાં છે ને તે ઘણી ઘણી વાર લોકો ઘરમાં બેઠર બેઠર હોઈ છે, વગેરે વગેરે કંટાળો આવે છે, પરંતુ જો ચોમાસા સની સિઝન ના હોય તો ઉનાળો છે, શિયાળો છે ઈમાં આપણા આપણા છે, આપણા જેવા છોકરાઓ છે નાના બાળકો છે મોટા છે તે સ્પોર્ટ્સમાં બહુ રસ રાખતા હોય છે લોકો કઈ બહાર ક્રિકેટ રમવા જતા ફૂલબોલ અ ફૂટબોલ રમતા હોય છે અમુક વાર ગ્રાઉન્ડમાં. પછી નાની મોટી રમતો જે ફળિયામાં રમતા હોય છે વગરે જેવી. રમતો હોય તે રમતા હોય છે, તે સારું કેવાય.
એટલે ઝા સારુજ કેવાય વરસાદમાં તમને ખબર હ તમે જો રમતા હોય તો વરસાદમાં તમારી રમાય ની પેલા હોતા આપડે વરસાદ ની હોય તો ગ્રાઉન્ડ માં પબ્લિક બો રમતા આજના ટાઈમ પર ગ્રાઉન્ડ માં તો નહી રમાય પણ આપડે ઈન્ડોર એટલે ટર્ફ વર્ફ હોય આપડે ટર્ફ કેવાય ને એને ટર્ફ. બોક્સ ક્રિકેટ એમાં તેમાં તો આપડે થી રમાય પણ વરસાદમાં હું. ગ્રાઉન્ડમાં તો નહી રમાય કેમ કે ભાઈ બહુ કિચડ બધું. ગીલું થઈ જાય તો ગ્રાઉન્ડમાં ઈન્જરી આવવાનું ચાન્સેસ વધારે છે, તો એમાં તો નહી પર આપડે બોલ બધા હોય ને બો બધા લોકો તો એવા જ છે કે વરસાદ આવે કઈ બી આવે તુફાન આવી જાય એ લોકો રમે જ
હા કારણ કે પેલી અમુક જગ્યા જે પેલી હોય ને જે પથ્થર ની પીચ હોય છે, બ્લોક ની પીચ હોય છે. એવી પીચ હોય છે, અમુક ફરિયામાં છે એમ વગેરેમાં એટલે જ લોકો રમે છે.
હા એ તો રમવા વાડે તો તમને ખબર હશે મે પોતે અમે તો અમારું ગેંગ જે અમે છે. તમે રમે જ ડેલી રમે
હમ્મ પરંતુ ચોમાસામાં રમતી વખતે આ જેમ કે મુખ્ય ક્રિકેટ આપડી ભારતની અ આપણા ભારતની મુખ્ય રમત ક્રિકેટ છે. એવું કોઈ અમુક જ લોકો હશે જે આ રમતને પસંદ ન કરતું હોય. આજે લોકપ્રિય રમત છે આપરી
હા એ તો છે ને તમે જોજો આજના ટાઈમ આપડે ઈન્ડિયામાં એટલું એ છે ને ક્રિકેટને ને કોઈ બી સ્પોર્ટ લઈ લો એટલું એ છે ને તમે પૂછો ન બો એ છે આપણેે ક્રિકેટ ને લઈને પ્રિય કે લોકો સ્પોર્ટસ ની હમજે એને એ રમે એક એકદમ અંદર થી તોઈ મેચ હારે ને તો બી લોકોને એટલું એ લાગે તમે પૂછો ના
હમ્મ હમ્મ હવે સ્પોર્ટ્સ ની સાથે સાથે ઈ સ્પોર્ટસથી ગ્રો થવા માંડ્યું છે.
હમ્મ એ તો છે આજના ટાઈમે તમે જો આપડા એ અણા ચાલતું છે ત્યા ઇન્ડિયા ઇન્ડિયા ઇંગ્લેન્ડ નું મેચ ચાલતું જ છે હમણા કાલે કાલે મેચ છે
હમ હા તો તમે મને હા તો તમે મને જો તમારા જો જો તમારે કઈ રજા હોય સંધ્યા હોય અથવા ખાલી ટાઈમમાં તમે કઈ કઈ રમતું રમો છો તમામ મિત્રો જોડે
ક્રિકેટ
ફક્ત ક્રિકેટ જ બીજી
ક્રિકેટ રમે આપડે પછી મોબાઈલ ગેમિંગ હોય મોબાઈલ ગેમિંગમાં થોડ ઘણા ગેમ રમીએ પછી ટાઈમ પાાસ કરીએ ને આજના ટાઈમ પર તમે જો એક વાર જો ઘરે આપડે સંડે જો હોય તો આપડે સોવાનું જ હોય. એ એ તો આપડે એજ આપણેે રીલ વીલ બધા આજે એજ ચાલે આજના ટાઈમ પર તો
હા એ તો છે આ સ્પોર્ટ્સ સ્પોર્ટસ છે પણ આપડે કોઈ પણ સ્પોર્ટ્સ લઈલીએ સ્પોર્ટ્સ લઈએ એમાં આપડો જે અગાડી વધવાનો ચાન્સ છે તો ઘણું ખુબ જો આપણ વધુ ઇન્ટરેસ્ટ હોય ક્રિકેટમાં ફૂટબોલમાં કે બીજી બધી જે રમટો હોય તેમાં આપણો વધુ ઇન્ટરેસ્ટ હોય આપડે વધુ મહેનત કરીએ તો આપડે સ્ટેટ લેવલે અથવા નાની મો નાના મોટા ટુર્નામેન્ટ રમીને પણ આપણે નામ આગળ લાવી શકીએ છીએ પછી આપણે આપડા આપડા આઈપીએલ ટીમમાં પણ લઈ શકે છે ઇન્ડિયા તરફથી પણ લઈ
તમે જેવી રીતે કેવો તમારી હિસાબ થી તમારી વાત હાચી છે પણ ઇન્ડિયામાં તમારે ક્રિકેટમાં જો આગળ વધવાનું તો બો કોમ્પિટિશન તમે આજના ટાઈમ પર બધા એટલે ઘરમાં કોઈ બધા ઘરમાં એક એક ક્રિકેટર બનવાનું સપનું લઈને એમ ફરે કે મારે ક્રિકેટ રમાવાને બહ કોમ્પિટિશન એટલું છે ને ની પણ હા મારો પાસે સ્કીલ હે સ્કીિલ હોય તમે સારું રમતા હોય તો તમારો એક ચાન્સ મળે તો મારા હિસાબથી બો કોમ્પિટિશન આપણા ઇન્ડિયામાં ક્રિકેટ ને લઈને એને લોકો આપ ટમે તમે જો ઈન્ડિયાને જેટ જેટલો હારો હારો નવે ને એ લોકો શું કરે આપડ યુએસએ ચાલી જ ઓસ્ટ્રેલિયા ચાલી જાય ન્યુઝીલેન્ડ ચા જાય કેમ રમવા માટે કેમ કેવું ત્યાં એ લોકોને ચાન્સીસ મળવાનું ચાન્સીસ છે ને આપણા ઈન્ડિયામાં તો બહુ એટલું એ છે ને તમે પૂછો ને કોમ્પિટિશન બહુ છે
ન બસે
પણ તમારું નસીબ પર ડિપેન્ડ કરે જે તમારું નસીબ ચમકી ગયું એવા તમે સિલેક્ટ થઈ ગયા એના પછી તો તમારું જીવન ક્યાં ચાલે છે તમને ખબર જ નહી
બ હમ આમાં જે આજે આપડે અગાડી વધવું હોય કોઈ પણ સ્પોર્ટ્સ માટે આપણે થોડી ઘણી બધી લક તેઓ મેટર કરે પણ થોડી ઘણી જે બાબતો હોય તે પણ વધુ મહેનત
સ્કીલ સ્કીલ તમારું કેવી પ સ્કીલ પર ડિપેન્ડ કરે
ના આપ પ્રેક્ટિસ કરતા છે કે નહીમેમ આપડ આપે કોઈ પણ કામ કરવું હોય તો તેને આપડે એ હોવું જોઈએ
લોકો તમ તમને મેં કેવું ને મારા બિલ્ડીંગમાં એક છે લોકો એટલે હવારમાં છ વાગે જાય પ્રેક્ટિસ બાર વાગે આવે એટલે બહુ ક્રિકેટ ને લઈને એટલો ઠીક છે ને ભાઈ કે એને એવું છે કે ભાઈ મારે રમવાનું છે. મારે કરવાનું છે એટલે કઈ ના કઈ એટલે ગમે તો એને એમ કહી ભાઈ નહી થાય તમાર થાવાનું બહ મુશ્કેલ છે એમ કે કે ભાઈ જ મારું નસીબમાં હોય તો પ જવા નહી હોય તો એક વાર મારું એ છે કે રણજી તો આપણે ખેલવાનું છે રણજી આજના ટાઈમે નાલો ના ટુર્નામેન્ટ છે ઇન્ડિયામાં એ બી બહને બહ ફેમસ છે તમારું એ તમે એ બી રમી લો તમારા માટે બહુ મોટું વસ્તુ છે મારા હિસાબથી તો ને એ જે બી છે જે મહેનત પર ડિપેન્ડ કરે તમારા મહેનત હારું કરો તો તમારું સ્કીલ હારું હોય તમે સિલેક્ટ થાવ એમ નહી ની થાવ કોમ્પિટિશન બહ બધું છે પણ હા મજા આવે જે આપડે જે ગેમ આપણે રમે એ આપડે એને કરિયર બનાવી તો આપણને બહુ સારું લાગે ફ્યુચર બી બહુ સારું થાય
હમ આના માટે હાર્ડ હાર્ડવર્ક જરૂર છે ના પર રોજ સતત
હાર્ડવર્ક એટલે એટલું હાર્વર્ક જોયવે કે તમે પૂછો હાર્ડવર્ક નહી બહુ હાર્ડ હાર્ડવર્ક જોએ તમને ક્રિકેટમાં આગળ વધવાનું છે
હ ના આપડે એ આપડું મૂડ હોય કે ના હોય પણ પ્રેક્ટિસ કરવું જ પડે ડેલી અમુક કેવું કે ખાલી એમ લક લકના આધાર ને થોડી ઘણી સ્કીલ ના આધાર તે લોકો એમ મોટા સપના જોવા માંજે છે પણ એવું નથી સ્કીલસ તો જોડી છે જ એના માટે હાર્ડવર્ક ન્યામ આપડે ક આપડે કોઈ કામ કરવું હોય તો દિલ્લી પ્રેક્ટિસ કરવું પડ અમુક લોકો હોય અમુક રડે મૂડ નથી
હા એ એ લોકો ન કઈ થાય ભી નઈ એ લોકો ઘરે જ બહી રહે ને એ બે દિવસ ન પ્રેક્ટિસ ને ત્રણ દિવસે ઘરે બેવી રહ્યો ને એવું
હા ને પછી એમ આમ સેન્ટર જાય આ મોટી મોટી કોચિંગ સેન્ટર જાય ને પછી તથી સ્કીિલો શીખી લાવે કોચ તરફથી પછી એ લોકોને એ લોકોની જે રી રી હોય એ લોકોની પ્રેક્ટિસ કર લોકો ફાવે નહી તો અમુક વા લીવ ક દઈ કરી દે પછી સપના સપના જ રહી જાય આપડા
હા એ તો છેછ ચાલો ન કઈ નઈં પણ મારા હિસાબે એકવાર ટ્રાય કરવું જરૂરી છે બધું જેી આપ ક્રિકેટર બ પ્રેમ છે બઉ લોકોનું એવું છે કે ભાઈ ક્રિકેટ રમવાનું બઉ જરૂરી કે નહી જે લોકો ત્યાં હારું નહ તમે એ લોકો ભી બહ નર્મલ ટમે નને એ ન બી છે મારું બી એવું છે કે ભાઈ ક્રિકેટ આમાંથી એવું થાય કે આપડું જે મગજ થોડક મ એ હોય ને આખું અઠવાડિયું જોબ કરી કરીને આપણું સ્ટ્રેસ હોય એક દિવસ એવું થાય કે ભાઈ આપણું આખું સ્ટ્રેસ નીકળી જાય
હા સ્પોર્ટ છે ને આપ આપણે જે રમતો રમે કોઈ બી રમત તે આપણે અમુક પર આપણા મનની શાંતિ માટે આપણી ખુશી માટે પણ રમતા હોઈએ છીએ જેમ કે તમે કોઈ વર્કિંગ અ અ મેન હોય જેમકે તમે નોકરી કરતા અથવા સ્કૂલ સ્ટડી કરતા હોય અથવા ગમે તે કઈ કરતા હોય તો તમે આખો આખો દિવસ એમ આખો અઠવાડિમ ભણી ગ એમ તમે કામ કર્યા કરો સ્ટડી કર્યા કરો પછી તમને એક દિવસ મળે તેમાં તમે મિત્રો સાથે મળીને કોઈ રમત રમો ક્રિકેટ રમો તો તમને એજ શું છે શાંતિ છે તમને બહુ સવું લાગે તમે આપણું મન ફ્રેશ છે જાય વગેરે વગેરે
હા એ તો છે કેમ કે એક જ દિવસ રમાનું રે ને એના પછી એક દિવસમાં પછી કેવું થાય. કે લોકો એ નહી જોય કે વરસાદ આવવું કે ક ભાઈ રમવાનું એટલે રમવાનું આપડે તો એમું જમે અમે તો નેક્ આપડે ર્યા હતા ર્યા હતા વરસાદ આવતી હતી ના થોડક થોક આપણે રમે તો રમેલા હતા કે ચાલ ભાઈ એક જ દિવસ છે પછી તો અમે ર રમે ન અઠવાડિય. જોબ કરવાનું અને બધા લોકો બિઝી રહે તો લોકો બીઝી રહે તો પછી ની થાય તો એના દ પછી નેક્સ્ટ સન્ડે નું પ્લેનિંગ છે. અમ પરંત વાડે અમે ટર્ફ ગેલા ટર્ફ માં રમીને આવ્યા ને હમણાં કાલે ક એ્નિ બનાવતા છે.
હમ હમ પણ આજે મિત્રો સાથે હા બોલો
કઈ નને મેં મિત્ર સાથે તો રમવાનું હારવ જ ને તમે કઈ એવું કઈ પ્લાન તમારું છે આપડે સડે છે કાલે તો એ ક્રિકેટ વ્રિકેટ રમવાનું ચાલ કઈ નઈ જ જવા જવાય એટલે તમારીથી તો જાવ જેને રમવાનું કઈ એમ પ્લાનિંગ
હા પણ હું રમતો નથી પરંતુ જે લોકોમાં ફ્રેન્ડ રમે છે ને એ લોકોને જોઈને મને મજા આવે છે એ લોકો જોડે એ ટમ ક કારણ કે મને આમ સ્પોર્ટ્સ માં એટલો બધ ઇન્ટરેસ્ટ નથી. કારણ કે મને રમતા નથી ફાવતું કારણ કે મેં પહેલાથી જ નથીતો રમતો
હા એ કોઈ કોઈને એવું રહેે કે બીજા સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય હાલે રમી લેવાનું છે જેવી રીતે રમાય એવી રીતે રમી લેવાનું તો કે આપડું માઇન્ડ માઇડ ફ્રી થાય ને એન્જોયમેન્ટ બહુ મળે આપણને એમ
ટીમમાં હોઉું ખરો પરંતુ બેટિંગમાં મને ઇન્ટરેસ્ટ નહીં એટલે મે ફિલિંગ કરું ને મિત્રો જોડે એમ આનંદ કરવું બસ
હા એ એ બી બહ લોકો બોલો કે એવું જ કરે કે ભાઈ જોને જે ઇન્ટરેસ્ટ નહી હોય તો બી રમી લેવા મિતત રમાવાનું કઈ અલગ એ આનંદ છે.
હમ તો જે લોકોને જેમાં ઇન્ટરેસ્ટ આવે ને તે કામ કરે આપ સુ
હા કોઈ તો એનું એવું છે કે તમે જે કોઈને ફૂટબોલ જમે કોઈને કેરમ ગમે કોઈને હોકી જમે કોઈ તમે ફૂટબો ક્રિકેટ ખેલાવો તો એ લોકો ની મજા બી ન આવે ને એ લોકોનું ઇન્ટરેસ્ટ ઠીક છે રમી લેવાય આપેથી આપડે તો બધું. જે રમાનું હોય રીાય આપડે તો એવું જ છે અમારે તો એું બધા સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ લાગે
હમ તો તમારી જોડે મને વાત કણી એમ ખૂબ
આનંદ આયગું આ વાત પર વાત કર વા પણ ક્રિકેટમાં કેવી રીતે આનંદ આવે એવી રીતે તમારા વાત કરવામાં આનંદ આવ્યું તમારું મેં એજ કહ તમા તમારોું ખુબ કવ આભાર તમારો તમારા માટે તમે જેવી વાત કરી મને બહુ સરસ લાગી ને મારે કાલે સિવાર ત આપડે ર રમીશ તું ને તમે તમને બી કેવા કે ભાઈ ફ્રી હશે તો તમે રમી રમવા માટે જાજો એમ
હા હા હું તો હું પ્રયત્ન કરીશ આજે તમે કીધું મને સ્પોર્ટ્સ વિશે ક્રિકેટ વિશે હું મારા ફ્રેન્ડ સાથે આ વિશે ચર્ચા કરીશ ને એમ થોડુંક એ વધારીશ થેન્ક યુ આભાર તમારો ખુબ ખુબ આભાર હો વરસાદ ચાલુ થઈ ગયો, હો.
હા ચાલો ચાલો ખબ ખુબ ખબ આભાર